અવાજ આવે છે તમને? હા, હા, હા.
હા મને પણ તમારો અવાજ આવે છે. તો નમસ્કાર. તમે કેમ છો?
અમે મજામાં છીએ. તમે કયો, તમારી તબિયત પાણી કેવું છે?
હા બધું સારું જ છે.
હા તો આ આજે આપણે એક નવા ઇન્ટરેસ્ટિંગ ટોપિક સાથે આપણે વાત કરી. હું તમને કહું કે મારું મને એ વસ્તુનો વિચાર કેમ આયો. આજે નોર્મલી હું આજે સવારે બગીચામાં ફરવા ગઈ હત તી, અને અત્યારે તમે જોવો છો કે વરસ સાદ નું સિઝન છે તો કેટલું મસ્ત હરિયાળું રહે છે. તો એ જોઈને મને વિચાર આયું કે શું આજે આપણે પ્રકૃતિ વિશે વાત કરી શકીએ? નેચર આમ પણ તમે સાંભળતા જ હશો, કે પ્રકૃતિ બહુ મોટી વસ્તુ છે એક માણસ ના જીવનમાં.
હા જરૂર. સારો એવો ટોપિક છે. મને પણ નેચર બહુ જ ગમે છે.
પ્રકૃતિ એટલી સુંદર છે, એટલી જ હમ્મ. તો આપણે કહીએ તો કે પ્રકૃતી ઘણી ખ ખરેખર, બહુ જ સુંદર છે. જે આપણા જીવન માટે પણ બહુ જ જરૂરી વસ્તુ છે. આપણે જોઈએ છીએ કે પ્રકૃતિ આપણને શુદ્ધ હવા મળે, પાણી મળે, વૃક્ષો મળે ફળો મળે, ફૂલ મળે, નજ નદીઓ છે, પર્વતો છે, અને કેટલા બધા પ્રકારના પ્રાણીઓ પણ છે. પ્રકૃતિ ના હોય ને તો જીવન જ શક્ય ના કહી શકાય આપણે. ખબર જ છે. કારણ કે જે બી વસ્તુ આપ ને જીવન જરૂરિયાતમાં મળે છે, ઈ પ્રકૃતિ થ્રુ મળે જ છે. ઓક્સિજન હવામાં આપણે જે લઈએ છીએ શ્વસનમાં, ઈ પણ એક પ્રકૃતિ નો જ રૂપ છે.
હા. હા, તમે સાચું કહો છો. અને જ્યાં સુધી મને ખબર છે, ત્યાં સુધી દુનિયામાં સૌથી પહેલા મનુષ્ય કરતા અને જીવજંતુ કરતા પહેલા આ પ્રકૃતિ જા આઈ તી. જેના લીધે જ પછી બીજું બધું જીવ-જંતુ આયા, ને મસ મનુષ્ય આયા એ બધું થયું જ
તમે બરાબર કહો છો અત્યારે તમે જોવો છો કે ટ્રાફિક એટલું... પ્રદૂષણ ફેલાય છે કે લોકોને પ્રોપર સારી એવી હવા પણ નથી મળતી. તે લોકો એના માટે જંગલોમાં જાય છે. એવી જગ્યાઓમાં જાય છે, હિલ સ્ટેશનસમાં જાય છે, પણ... એ જ રાખે વૃક્ષો આવે વૃક્ષોનું ધ્યાન રાખે. તો પ્રકૃતિ ત્યાં પણ છે જ લોકોને બીજે જવાની જરૂરત ના પડે.
હા તમે સાચું કહો છો કે આપણે પણ પ્રકૃતિ નુ ધ્યાન રાખવું જોઈએ. જો પ્રકૃતિ આપણને નિસ્વાર્થ ભાવે આપણને એટલું બધું આપતી હોય. તો આપડણે એનું થોડુંક તો માન રાખીએને થોડુંક તો એનું ધ્યાન રાખી શકીએ. હવે આમ જોવા જ જઈએ તો લીલોછમ જે જંગલો હોય ઊંચા પર્વતો હોય વહેતી નદીઓ હો કેટલી ખૂબ સુંદર અને લાગે છે, વરસાદમાં એ હરિયાળી... સુંદર દ્રશ્ય જે ઠંડો પવન ચાલતો... હોય શિયાળામાં એ કેટલું સારું દેખાતું હોય.
હમ્મ.....
અને શિયાળાની જે સવાર હોય એમાં જે ખેતરોમાં... પાક હોય ધન તો એ કેટલું મસ્ત સુનેરું વાતાવરણ... કેટલું મસ્ત દેખાતું હોય છે.
હમ્મ તમે બરાબર કીધું કે... જયારે વરસાદ બી ઘણી વખત પડે છે તે પછી ન જે મોસમ દેખાય છે ભાઈ... એક અલગ જ વસ્તુ લાગે લોકોને પણ. તો જેમ લોકોને એ બધી વસ્તુઓ ગમે છે પણ વૃક્ષો વાવા વૃક્ષોનું ધ્યાન રાખવાની વાત... થાય તો બધા પાછળ ઘટી જાય છે, કે ના આ બધી વસ્તુ અમે તો ના કરીએ. ખાલી ગવર્મેન્ટ કરે ગવર્મેન્ટ કરે પણ ગવર્મેન્ટ પણ કેટલું કરી શકે છે? ઈ પણ એક પોતાની લિમિટ હોય લોકોને તો બધા લોકોને પોતાના ઘરમાં... ગાર્ડન જેવું રાખવું જોઈએ જ્યાં વૃક્ષો આવી શકે ને વધારેને એક... એક માણસ એક વૃક્ષ વાવે તો દુનિયામાં તો કરોડોની આબાદી છે કરોડો વૃક્ષો પણ વાવી શકાય. જેનથી આપણને પ્રદુષણ નહી થાય ઓક્સિજન મળી રહે વરસાદ મળી રહે... બો બધી વસ્તુ વૃક્ષોથી આપણને મળી રહે છે.
હા તમે સાચું કીધો અને આપડે જો વધુ વૃક્ષો વાવશું... તો આપણને સારા પ્રમાણમાં ઓક્સિજન મળી રહેેશે ફળ મળશે સાયડો મળશે. અને પર્યાવરણ નું જે સંતુલન છે એ જળવાઈ રહે છે. એટલે જ તો વૃક્ષોને પૃથ્વીના ફેફસા કહેવામાં આવે છે.
હમ...
કે વૃક્ષો આપણને સારું એવું ઓક્સિજન સારું એવું સ્વસ્થ વાતાવરણ આપે છે. આજકાલ લોકો તાશ ના નામે ઘણા વૃક્ષો કાપી નાખે છે. જે સારું ના કહેવાય. આપડે વૃક્ષો કાપવા ના જોઈએ આપણે એની રીતે જો કઈક એવું કઈક બનાવવું હોય ઘર બનાવવું હોય તો એવી રીતે બનાવો કે વૃક્ષો પણ રી અને એની અંદર જ આપને ઘર સરખું બનાવી શકીએ તો જેથી આપણું એ વૃક્ષ છે એ પણ બચી રહ્યો અને આપણને એનો છાયો પણ મળતો રહે સારી એવી હવા મળતી રહે. તો આપણે વિચારવું જોઈએ.
હમ. હમ તમે બરાબર કીધું કે ઘરમાં પણ એક ઘર પણ એ રીતે આપણે બનાવું જોઈએ. કે વૃક્ષોને નુકસાન ના થાય, તમે બરાબર કીધું. તો જોઈએ અત્યારે આપણે હું એક જગ્યાએ ગિરનાર ગયો હતો, તો ત્યાં હરિયાળી એટલી મસ્ત હતી. કે શાંતિ પણ હતું તો અગર લોકો એ રીતે બચાવે પોતાના જંગલોને તો લોકો ત્યાં જાય તો લોકોને શાંતિ મળે. ગાડીઓના અવાજથી દૂર, શહેરોથી દૂર એક શાંતિ મળે, કારણ કે માણસ જેમ કે મે શાંતિ જોતી હોય છે, અને નેચરલ જેટલી જે વસ્તુ છે એ કોઈ બી બીમારી કહીએ કે મેન્ટલ પ્રેશર કહીએ કે ઓવર થિંકિંગ કહીએ, કોઈ બી વસ્તુને ઠીક કરી શકે છે નેચર. તમે જાઓ જંગલોમાં પાણીનો અવાજ સાંભળો, વરસાદનો અવાજ સાંભળો. પક્ષીઓનો અવાજ સાંભળો. એટલું મસ્ત હોય છે કે લોકો એ વસ્તુ ઘણા ફીલ જ નથી કરી શક્યા આજ સુધી. તે લોકોને ખબર જ નથી કે પ્રકૃતિ શું છે એકચુલીમાં? પણ જેમને કર્યું છે અમને ખબર છે કે પ્રકૃતિ શું છે.
હા. તમે સાચું કહો છો. પણ આજકાલ જે બધા વૃક્ષો કાપી રહ્યા છે જેના કારણે આબોહવાનું જે પરિવર્તન થઈ રહ્યું છે. જેને કારણે ઘણી બધી પ્રોબ્લમ અને સમસ્યાઓ ઊભી થાય છે. જેમકે વરસાદ સરખા પ્રમાણમાં નથી. પડતો, લાંબા સમય સુધી વરસાદ આવતો જ નથી. જેના કારણે સંતુલન કે પ્રકૃતિનું છે એ બગડે એમ આવ્યું છે. અને પ્રાણીઓ, પક્ષીઓને પણ મુશ્કેલી થવા માંડી છે. નું રહેઠા રહેઠા નાસ પામી રહ્યું છે. નદી, તળાવ બધા સુકાઈ જાય છે, જેના કારણે વધુ આખું સંતુલન બગડી ગયું છે અને પાણી બધાને મુશ્કેલી થવા આવી છે અને કેટલીક દિઓ તો પ્રદુષિત પણ થઈ રહી છે, પ્લાસ્ટિક અને કારખાનાના ગંદા પાણીના કારણે. તો આપણે એ બધાને બચાવવું જોઈએ.
હમ. તમારી વાત સાચી છે, આ બધી વસ્તુનો આપણે કાળજી રાખવું જોઈએ અને ગવર્મેન્ટને પણ આમાં સ્ટ્રિક એક્શન લેવા જોઈએ, જેથી કરીને લોકો માં કેર નેસ રહે કે આપણે આ વસ્તુ ના કરવી જોઈએ અને હવે આપણે જોઈએ કે અત્યારના જે છોકરાઓ છે, એ લોકોને પણ એ વસ્તુઓનું ભાન નથી. એ પ્રકૃતિ સાથે કેવી રીતે રહેવું જોઈએ? એ લોકોમાં કંઈ બીજી વસ્તુ આવે, પાણીમાં કચરો નાખી દે ગમે નદી હોય તો ગમે તે વસ્તુ નાખી દે, એવી બધી વસ્તુઓ. ના હોવી જોઈએ આપણી વસ્તુનું જ્ઞાન ના આપીએ. તો એ લોકો આગળ આગળ જઈને પ્રકૃતિનું ધ્યાન પણ ના રાખે અને અગર પ્રકૃતિ જ નથી તો તમારા છોકરા પણ નથી જ. આગળ જઈને શું ખાશે, કેવી રીતે રહેશે? ઓક્સિજન નહીં મળે તો શું થશે? એટલે એટલે નાનપણથી જ એ લોકોને પ્રકૃતિનું રક્ષણ કેવી રીતે કરવું જોઈએ, પ્રકૃતિ શું છે શું મહત ત્વ છે એનું એ બધી વસ્તુઓનું ધ્યાન રખાવું જોઈએ. કે મારા મત મુજબ કહીએ તો પ્રકૃતિ ઈશ્વરની એક સૌથી અમૂલ્ય ભેટ છે. જેનું આપણને જતન કરવું જોઈએ અને દરેક વ્યક્તિની ફરજ છે એ વસ્તુ કરવાની. અને આપણે વૃક્ષો વાવ.
હા, હું પણ એ જ માનું છું કે આપણે પ્રકૃતિનું ધ્યાન રાખવું જોઈએ. અને આપણે સાચુ રીતે હું કહું તો, પ્રકૃતિ આપણી માટે ખૂબ જ ઉપયોગી છે. તો આપણે સૌ મળીને વૃક્ષો વાવીએ, પાણી ન બચાવ કરીએ, સ્વસ્થ પર્યાવરણ બનાવીએ, તો આપણે આખું બધું તો જ એને બચાવી શકીએ છીએ. આજે પ્રકૃતિ વિશે વાત કરીને. મને ખૂબ જ આનંદ થઈ રહ્યો છે અને હું કહું તો હું કેટલાક લોકોને, તમે જે રીતે કીધું કે નાના છોકરાઓ બધા ગમે ત્યાં કચરો નાખી દે છે તો આજકાલ બધો પ્લાસ્ટિકનો બી વધારે ઉપયોગ થઈ રહ્યો છે, જેને એક નાશ કરવો બહુ મુશ્કેલ થઈ રહ્યું છે, તો આપણે પ્લાસ્ટિકની બી હા, પ્લાસ્ટિકનો બી જ્યાં ઉપયોગ હોય ત્યાં જ વાપરવું. એટલે વધારે પ્લાસ્ટિકનો ઉપયોગ પણ ના કરવો જોઈએ. અને બને ત્યાં સુધી પ્લાસ્ટિકને ઉપયોગમાં લાવતું અટકાવવું જોઈએ. હું તો કહું છું તો.
બરાબર છે, એટલે ના લીધે કોણ? અત્યારે આપણા પર્યાવરણને ખૂબ જ નુકસાન થાય છે, કારણ કે એ ડિસ્પોઝેબલ નથી. તો નથી બનતું. એ પાણી વચ્ચે જ રહી જાય છે, જેથી પાણી જમીનની અંદર નથી જતું, તો એ બધી વસ વસ્તુઓનો ઉપયોગ આપણે ઓછો કરવો જોઈએ, જે પર્યાવરણને નુકસાન થતો હોય છે. ઇકો-ફ્રેન્ડલી વસ્તુઓ આપણને વાપરવી જોઈએ ને, અને આપણે સજેસ્ટ કરવા જોઈએ લોકોને કે તમે પણ એવી બધી વસ્તુઓ વાપરો. અને કહીએ તો કે વૃક્ષો અ ગુજરાતીને કહાવત છે કે હમ્મ આવરે વરસાદ ઢેબરિયો વરસાદ ઉની ઉની રોટલીને કરેલાનું શાક. તો એ વરસાદનું જે કહેવા માંગે છે એ પ્રકૃતિનું જ થઈ ગયું અને પ્રકૃતિ વૃક્ષો જ ના હોય તો વરસાદ પણ ન આવે. લોકો ખેતી કેવી રીતે કરે? તો એવી બધી વસ્તુઓ છે. કે જે આપણે ધ્યાન રાખ જોઈએ તો આજે આપણે બહુ સારી એવી વસ્તુ પર ચર્ચા કરી. કે પ્રકૃતિ વિશે તો મને એવુ છે કે તમને પણ મજા આઇ હોય. આ વસ્તુમાં ટોપિક પર હવે ચર્ચા કરીને તો પછી મળીએ આપડે કંઈક નવા ટોપિક સાથે આભાર.
હા જરૂર, તમારા પણ ખુબ ખુબ ધન્યવાદ.